હાલો.
હાલો અવાજ આવે છે?
હા અવાજ આવે છે શું તમને મારી અવાજ આવી રહી છે?
હા હા આવે છે આવે છે બોલો શું કરો છો અત્યાર
હ બસ હું બેઠો જ અતો, અને મને જાનવા મળ્યું કે તમે એક ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિકની શોપ્સ નો ઓનર છો. એવું એ સત્ય છે?
હા હા વાત સાચી છે અમે એક અમારે લગભગ છ મહિના જેવું કઈક થઈ ગયું. જે દુકાન ચાલુ કર્યા.
બરોબર.
અ અને અમે જ અઇયા આગળ બધા પ્રકારની જે ઇલેક્ટ્રોનિક્સ જે વસ્તુ કોઈ આવે આપડે જે રોજિંદા જીવનમાં જે કોઇ યુઝ થતી હોય, એ વસ્તુ બધી રાખી છે ઇલેક્ટ્રોનિકલે વસ્તુ છે, આપડે કોઈ આપડે ઘરે કે પછી ઓફિસ માં કે તમારા દુકાનમાં કે કોઈ ફેક્ટરીમાં જે ઉપકરણો કોઈ જોઈતા હોય. અમારે ત્યાંથી મળી રહે છે, અને અમારે મોટો જે શોપ છે. તે મોટી છે એટલે અહિયાં તમારે જે પણ કોઈ વસ્તુ જોઈતી હોય ને. પછી અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ વસ્તુઓ મળશે. એટલે અલગ અલગ કંપની ની પણ મળશે તમારે સારી કંપની ની કોઈ વસ્તુ જોઈતી હોય. તો એ પણ મળશે, બીજી કોઈ કંપની ની જોઈતી હોય તમારે જેવો સારો માલ જોઈતો હોય ને. તો એ પણ મળી જશે પરંતુ એમાં થોડી પ્રાઇઝ વધી શકે કારણ કે સારી વસ્તુ જોઈતી હોય. તેમાં થોડી કિંમત
હા એ એ તો તમારી વાત સાચી જ છે. એટલે એમાં એવું હતું કે મેં હમણાં મારી ટ્રેડિંગની એક ઓફિસ ખોલી છે. હાઈવે ઉપર જ છે આપણા પાટણ હાઈવે ઉપર. અ ડીસા પાટણ હાઈવે ઉપર, એટલે મારે તે હવે ઓફિસ બનતી તે એમાં એટલું કે ફર્નિચરનું કામ થઈ ગયું છે. હવે લાાઈટનિંગ અને ઓફિસ માટે એક પીસી. અને બે બે પીસી અને એક લેપટોપ અને બે કેમેરા. એક બહારની સાઈડ અને એક અંદર ની સાઈડ થ્રી સિક્સટી કેમેરો આવે, ને એ રીતના કેમેરા ની જરૂર હતી. એટલે મને તમારો કોન્ટેક મળ્યો કે આમની ત્યાં સારું જેમને કે નવી શોપ બનાવી છે અને મોટા મોટી છે. અને કે સારું એવું કે સારું સારું એમ. પ્રોવાઈડ કરે છે અને સારી વસ્તુ ત્યાં મળે છે એટલે મેં તમારો કોન્ટેક લાવીને તમને કોન્ટેક કરો કર્યો કે કેવું ત્યાં આગળ તમારે શું શું શું મળે છે તમારી શોપમાંને કે પ્રમાણે ભાવ હોય છે? અને હું કે સારા સારી ઓફિસે જ કરું છું અને મને બજેટ નો કોઈ પ્રોબ્લમ નથી. તો તે પ્રમાણે શું મને તમે શું સજેસ્ટ કરશો કે મારા ઓફિસમાં દેખો એક તો પેલા તો પીયુપી માં લાાઈટિંગ સેટ કરવાની છે, બીજું મેં કીધું એ પ્રમાણે બે થી ત્રણ કેમેરા અને બે પીસી અને એક મારું પર્સનલ લેપટોપ લેવું છે ને બીજું બધું નાની કોઈ વસ્તુ હોય નાની મોટી વસ્તુ તો એ તમે મને સજેસ્ટ કરો કે મારી ટ્રેડિંગ ઓફિસ માં કઈ રીતના હું કેવાય ને કે ડેવલોપ કરવું અને શું શું લગાવું તે સારું રહે. કે મારે એ મારા જોડે એક એક જ જે પાર્ટનર છે એ અને હું બસ બે જણા જ ઓફિસમાં હોય છે. એટલે અમે બે જણા ટ્રેડિંગ માટે કરીએ છીએ પણ શું વસ્તુ જોવે કે મારા ઓફિસ માટે બેસ્ટ રહે. અને કહેવાય ને કે સારું લેટેસ્ટ અને સારું વસ્તુ એવું આપડે બજેટ નું કોઈ પણ પ્રોબ્લમ નથી કે લાઈટિંગ બાઈટિંગ બધું હોય તે પ્રમાણે તમે મને કે કોઈ કંપની સારી સજેસ્ટ કરો લેપટોપ્સમાં અને કેમેરામાં તો એ પ્રમાણે હું કેહવાય ને કે હું જોઉ કે એ પ્રમાણે સારું હોય તો એ પ્રમાણે આપણે ઇન્સ્ટોલમેન્ટ કરીએ. ને ઓફિસ આપણે સારામાં જ બનાવવાની છે. એટલે બજેટ નો કોઈ પ્રોબ્લેમ નથી એટલે તે તે પ્રમાણે તમે મને સજેસ્ટ કરો કે હું શું કરું તે સારું પરફોર્મન્સ મને મળે એમ.
હા બરાબર તો જો તમારે પેલા તો કમ્પ્યુટરની જે વાત કરો છો તો બજેટ કદાચ સારું હોય ને તો તમે કોઈ જે હાઈ ગ્રાફિક્સ ના જે કા જે કમ્પ્યુટર આવે જેમાં પ્રોસેસર જે હાઈ હોય છે એ તે તમે કદાચ જ ઈચ્છા હોય તો ઇન્ટેલના પણ લઈ શકો જે પ્રોસેસર હોય અને એએમડી જે રાયઝનના આવે છે તે પણ એએમડી જે રાયઝન સેવનના હોય એ એ પણ એટલા ઘણા બધા યુઝ થતા હોય કારણ કે એ યુઝ થતા હોય છે સ્પેશિયલ ગેમિંગ માટ અને જે ગેમિંગ માટે જે કોઈ યુઝ કરે તેમાં થોડું પરફોમન્સ તેની હાઈ જ હોય ને તેના માટે એ લોકો આવું યુઝ કરતા હોય અને ટ્રેડિંગ હોય એમાં પણ કેવું હોય છે કે ગ્રાફ જે જોવા હોય ને એટલે તે એમાં હાઈ ડેટા જે પેલું પરફોર્મન્સ તમારે હાઈ જોવે એમ ને તેના માટે તમે જો અ રાયઝનના પ્રોસેઝર લો એએમડી રાયઝન તો મારી સલાહ એ તો સારું છે એમ. હા લગભગ એએમડી રાયઝન સેવન લેવાનું તો એમાં તમને સારું એવું પરફોમન્સ મળી રહે અને રેમની જે રેમની વાત કરી ને તો હું તો એવું સજે સ કરું કે ઓછું મા ઓછું સોળ જીબી તો લેવાની જ અને તમારું જો બજેટ એવું સારું હોય ને તો એવું જ કઉ છું કે બત્રીસ જીબી જ તમે તાર લઈ લો.
હમમ
અને પછી એમાં પણ અપગ્રેડેબલ ને એવા બધા ઘણા બધા જે ઓપ્શન આવતા હોય. અને બીજી જે સ્ટોરેજની વાત કરીએ તો એમાં તમે જો ટ્રેડિંગની જે માટે સેટઅપ જોઈતું હોય એટલે વન ટીબી કે એટલું સ્ટોરેજ લેવું સારું છે એમ જે કમ્પ્યુટરમાં હા અને એમાં જે ડેડિકેટેડ જે ગ્રાફિકસ કાર્ડ પણ જરૂરી નથી એટલું. ખાલી સામાન્ય ટ્રેડિંગ માટે. એ ગ્રાફિક્સ કોઈ જરૂર નથી પરંતુ તમને એવી કદાચ ઈચ્છા હોય કે ટ્રેડિંગ રૂમ અહ ની સાથે સાથે ગેમિંગ પણ કરવું છે. તો તમે એ પણ એસ્ટ્રા લગાઈ શકો છો એમ.
હા તો એ આખા સેટઅપનું તમે કહીએ તો પ્રાઇઝ રેન્જ કઈશ કેટલાથી કેટલા વચ્ચે થઈ જાય તમારે સારામાં એનું પી સી લેવું હોય. તો તમે બે પી સી લેવા છે આપડે. તે પ્રમાણે તમે પ્રાઇસ રેન્જ કહી શકો કે કેટલામાં કેટલો પી સી થઈ જાય અમારું રેડી એમ.
હા એ તો તમારે જો પ્રાઇઝમાં તો તમારી ઈચ્છા જે જો અત્યારે પ્રોફેશનલ તમારે સ્ટેટઅપ કરવું હોયને તો દોઢ થી જે દેઢ લાખ દોઢ લાખ થી ત્રણ લાખમાં તમારે બની જાય. જેમાં હાઈ પી સી બધું મળતું ત્રણ થી ચાર મોનીટર એકદમ આરામથી તમને મળી જાય. એટલે ત્રણ ચાર મોનીટર હોય તો એટલે એમાં તમને કઈ ચિંતા જ ના રહેે એમ. પેલું એ કેવું કે એક મોનીટર હોયને તો તમે એટલું બધું સેટઅપ પ્રોપરલી તમને ના હોય. પેલુ ત્રણ થી ચાર મોનિટર હોય ને તો એમાં સારું રહે. પછી કદાચ અહ તમારી રેન્જ હોય કે તીહ હજાર થી એક લાખ વીસ હજાર જેવું કઈ તો તમે સામાન્ય પણ એને લઈ શકો છો અને એથી ઓછું લેવું હોય તો પણ લઈ શકો છો પિસ્તાલીસથી સાહીઠ હજારમાં ટ્રેડિંગ માટે તમેં ઈ બધું સાટુ સારું મળી જાય. કુરસી ટેબલ ને કીબોર્ડ માઉસ એ પણ બધું મળી જે યુ પી એસ જે છે એ પણ ઓનલાઈન યુ પી એસ પણ મળી જાશે. જો તમે પ્રોફેશનલ સેટઅપ તમારે કોઈ કદાચ બનાવવું હોય તો એટલે ત મારે જો બજેટ હોય એ પ્રમાણે તમે એવું સારું પ્રોફેશનલ સેટઅપ બનાવો તો એ પણ અમે અમારે જે બધું અહ અમે રાખીએ જે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે એટલે એના અંદર લેપટોપ પી સી તમારે જે પણ પ્રકારના જે જોઈતા હોય ને બધો મળી જશે એમ.
હા તો આપડે પી સી ના લેશ અને બીજું લેપટોપ પણ લેવું છે. તો કહેવાય કે ટ્રેડિંગ કોઈ સારી બેસ્ટ કંપની અહ હોય તે સજેસ્ટ કરોને સારા એમાં ફીચર્સ હોય એ કહેવાય ને કે આપડી કેવા કે સિક્યોરિટી ને પણ ધ્યાનમાં રાખ એને ચાલુ થાય કેમ કે દે લેપટોપ કેવું છે કે બિઝનેસ સિવાય પણ બીજું પર્સનલ યુઝમાં પણ કામમાં આવે, અને એ રીતના બિઝનેસ માટે પણ કામમાં આવે. ને શું ગમે ત્યાં ઉપર બેઠા હોય તો સારી રીતના પરફોર્મન્સ આપે એનું જે અહ પ્રોસેસર હોય એ પણ સારું હોય અને એકદમ લેગ ફ્રી હોય એવું હોય તો એવું કંઈક લેપટોપ તમે સજેસ્ટ કરો ને
હા જો તમે જે પ્રોફેશનલ યુઝ માટે વાત કરોને તો એમાં તો અત્યારે જે એપલ્સના જે છે ને તે આઈ પેડ્સ ને મેક બુક કહીએ આપડે ઘર તની મેક બુક એજ અહ ઘણી બધી યુઝ થતી હોય છે. તમે જો કોઈ પણ જે બિઝનેસમેન જોતા હશો ને તો તેમની પાસે મમેક બુક જ હશે કોઈ બીજા લેપટોપ અહ ઓછા હોય છે, પરંતુ મેક બુક બહુ વધારે યુઝ કરે છે. કારણ કે એકદમ પ્રોફેશ નલ યુઝ માટે જતા એને તમે જો જે ટેલિંગ વગેરે તમે કરશો તો તેમાંથી તમારે પણ એક પોતાનો જે ડેટા સચવાઈ રહે તેના માટે પ્રાઈવસી સિક્યુરિટી જોઈ સે, કે જે સૌથી વધારે છે તે તને મેકબુકમાં સારી મળી રહે છે, કારણ કે જે એપલની જે કંપની છે તે તેના માટે જ ફેમસ છે, કે તમારો જે ડેટા છે, ને એકદમ પ્રાઇવેટ જ રાખશે કે કે કંઈક કોઈ પણ જગ્યાથી લીક થવાનું ઓપ્શન જ નથી હોતું એમ જે એપલમાં એવું હોય છે, તમે જે મોટર સર્વિસ એવું કરો કે એ પણ લઈ શકો અને બીજું કોઈ લેવું હોય તોઆ સૂચના પણ લઈ શકો છો જે એચપી હોય કે તેના પણ લઈ શકો છો, અને તમારે બીજું કોઈ બજેટ પ્રમાણે તમને હું તો સજેસ્ટ આપું કે જે હાલ છે મેકબુક એ તમે લઈ શકો છો
બરાબર એ તમારી વાત સાચી કે એપલ નું બહુ પરફોર્મન્સ હાય છે અને એપલ એક પ્રોફેશનલ કંપની છે, અને એપલ જે પ્રમાણે પ્રાઇસ રેન્જ છે એ પ્રમાણે વસ્તુ પણ પ્રોવાઈડ કરે છે, અને એવું કેહેવાય કે હેને મારે બધું પ્રોફેશનલજ કરવાનું છે અને એનું ઈન્સ્ટોલમેન્ટ તમારે ત્યાંથી ને બધું મને કરી આપજો અને કેટલા દિવસમાં થાય છે અને કેટલું એડવાન્સ પેમેન્ટ કરવાનું છે કેટલું પેમેન્ટ કરવાનું છે જેમ કેમકે મારે અજી લાઈફનીને ત્યાં બધું સેટપ, બીજું બધું તમે કીધું ચેર, ખુરસી અ કેવા કે પીસી ભી બનાવવાના છે બે બે પીસીમાં કેટલી ત્રણ, ચાર સ્ક્રીનો કે જે ચાર, પાંચ સ્ક્રીનો તમારે છે સ્ક્રીન જેે થાતી હોય એ સ્ક્રીનો પ્રમાણે પણ તમારે સેટઅપ કરવાનું છે, અને કહેવાનું કે કેમેરા કનેક્ટિવિટી પછી કેવાય કેશું કેવાય વાયફાય એ બધું જ મારી કેવાય મારી પર્સનલ ઓફિસમાં કરવાનું જ છે અને બીજું બધું કે કે એવું છે, ટ્રેડિંગ માટે કંઈ સારું તમે પીસી મને સજેસ્ટ કર્યું એ પ્રમાણે બીજું કેવાય કે લાઈટનિંગને, બીજું કેવાય કે કોઈપણ આપણા જોડે કોઈ પણ કસ્ટમર આવે આ ટ્રેડિંગ માટે કોઈ બી આપણે એન્જલ વન નુ અત્યારે ચાલુ કરીએ છીએ જે કસ્ટમર આવે તેને ઓફિસની અલગ જ લુક અલગ જ વાઈબ આવી જોઈએ એને ઓફિસ આપડે એવું છે કે આખો દાડે ટ્રેડિંગ કરીએ પણ ઓફિસમાં કેવાય કે મનોરંજન માટે કઈક સ્પીકર સારું હોય કે એ પ્રમાણે હોય ને જેવો કે આરજી બી અત્યારે કેવું કે ઓફિસ હોય તો તમે કીધું ગેમિંગનું એ પ્રમાણે મને ગેમિંગનો પણ કેવાયને કે શોખ છે જ ને ગેમિંગ માટે કે આર જીબી માઉસ, આર જીબી હેડફોનસ, આર જી બી લાઈટનીંગ એ પ્રમાણે હોય તો કેવાય કેને કે ઓફિસ ની એક અલગ સાન એક સાન પડે અને હું જ માનું જોકે તમારું કેહેવાય કે તમારી શોપ સારી છે કેમ કે મને મારા પર્સનલ ફેન જે છે મારા ફ્રેન્ડ એમને સજેશન કર્યું કે તમારી શોપ માં આપ સારું એવી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ મળે છે અને તમે કહેવાય કે ગેરંન વોરંટી મા પણ સારી જ વસ્તુઓ આપો છો અને.
તો તે ચિંતા જ મત કરા.
એ વાત તમારી બધું મને માફ આવી ગઈ છે બસ ખાલી તમે હવે આવો અને જે ઈન્સ્ટોલમેન્ટ થાય એ પણ મને કરી આપો અને લાાઈટનિંગ બીજું બધું ચેટઅપ કરી આપીએ. તો શું મારી ઓફિસ નું પણ કામ ચાલુ થઈ જાય અને કવાયને કે હું ટ્રેડિંગ પ્રમાણે અત્યારે એન્જલ વન નું મારા પાસે ફ્રેન્ચાઈ છે. તો એ કોઈ લગતી તમારે કઈ આઈપીઓ નું એ કોઈ પણ હોય. તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. અને અત્યારે કેવામને જે એસબીઆઈ નો એક આઈપીઓ મારા કેટલા પણ ક્લાઈન્ટો એ ભર્યો હતો અને મારા સજેશન પ્રમાણે ભર્યો હતો તો એ પ્રમાણે મોસ્ટ ઓફ દ ક્લાયન્ટોને મુક્યા હોય ને કે મારા મેં કેવાય કે જેટલાને ભરાયો એટલે બધાને આઈપીયુ લાગ્યો છે શું તમે આઈપીઓ ભરતા હશો તમને ખબર જ છે કે એસબીઆઈ નો આઈ પી ઓ હતો અમને ને બધાને મોસ્ટ ઓફ તો લાગે જ છે એ પ્રમાણે બીજું ને બીજું હું ટ્રેડ પણ કરું છું આપડે કેહેવાય કે પેલા ઘરે બેઠા ટ્રેડ કરતા તા પરંતુ હવે પ્રોફેશનલી કેહેવાય કે પ્રોફેશનલી ઇમ્પ્રુવ કર્યું છે. એટલે કેવા કે જેવા કે. ક્લાયન્ટને પણ હોય કોઈ કસ્ટમર એમને પણ સપોર્ટ સારો રહે. અને આપણને એવું કહેવાય કે ટ્રેડિંગ લગતે એનું બહું જ સારું નોલેજ છે. એટલે કેવાય ને કે તમ તમારે પણ મારી કોઈ પણ જરૂર હોય બીજી વાતે તો તમે મારો કોન્ટેક કરી શકો છો આપ આપડે એ કહેવાય કે સવારે તો આપડી ઓફિસ ચાલુ કરવાની જ છે હવે ચાલુ થઈ જાય તમે બધું સેટઅપ કરી આપીએ એટલે દસ દી દસ થી લઈ ને સાંજે છ સાત વાગ્યા સુધી ચાલુ રાખવાની છે કેવું કે બીજું પણ સાઈડમાં કામ ચાલુ રે અને આ ટ્રેડિંગ નું પણ કામ